હલો.
હા બોલો.
હલો.
હા.
હલો.
અવાજ આવે?
હલો. એ અવાજ નહીં આવતો. હલો. હલો.
હલો. હલો.
હલો.
તમારા હોય મારે ને
ના ના તાય શ ગરમ
હલો.
હમ.
હેલો.
હા અવાજ નહી આવે હમું જ બૂલ બૂલ કરું.
જોું ખર્ચા તો રહ
એનું એ વડી હલો હલો.
હા પ એ રહિયા
નિવડીમ હ મારા વાતું છે તોદર તન શાખને પાલક નું બધું, નારે બૂદધા મશીને બેઠ કીધું બૂને બોલ કટિંગ કરલાું પડી તોું ગલામાં સી બેઠ બેઠી. તોદ તાન પાલકનું.
હ અ
હમ
શુક્રિયા
કેટલા હું બેઠ બેઠ છુંને તમે તારે બૂન લેવા જ છોકરાને. તેમ. હલો. હલો. હલો. હલો.
હલો.
હલો.
હલો.
હા બોલો હવે અવાજ નહી આવતો એમાં. હવે આવ્યા, પાટણવાદ ની તો બાળક છે ને. પેલા હય હું, મારો શ્ષેત્રર તો છે ને ગતું અવાજ આવે.
શીખર આ વરસાદ આ એના કારણે નહી આવતો અવાજ.
હા એના કારણે હવામાન તુલું થઈ જાય.
હોવેર
તેમ.
હ હમ
હ શાંતિ તમારે?
હ હોવ છોને, તો તા પપ્પાને હારુ સે?
એવું હારુ હ.
તા મમ્મીને હારું છે?
હા હાલ
તબૂનાય નતા?
ના હ એક આબાન ક્યાંથી થી હવે.
જીયા.
રેણુકા કેતી તી.
એમ કે સે પસુ ન દસ વયા હ પાછી.
ના ના એ તો જતી રમ પ ઉડી પાણે હે ને એટલે.
ઓ અ બેગતા વા આવશ્યમ નમ.
ઓ મન પ્રિયા કથ વા આપ.
હમ્મ-હમ્મ સાલે.
હમ્મ, હા.
રાત્રેન ગઈ તોય સાલે કન.
હા, હા, શનિ રવિ આવશે.
અહ રવિવારે, ચોમારે જતા રે તોય સાલે
હા, ઈજ.
પાયા લાયા ના તમે.
ના, ઈ ઓલા શનિ રવિ આઈ ન, દીમું આઈન ઈ થઈ ને આવી તી
અહં. વડી કદાક આવ શની રવિ તો સાલે.
ના એને હાહું હમું નહીં એટલે ઈ પછી ના આયે ખરેન.
ઓહ, ના પગમાં હોજા ને એવું આવતું તું, એટલે અમે કોક દવાખાને લઈ ગયા તા એન.
એ એન ભેગાં સે?
અહં એન ભેગા સેન. કોન કશું કઈ નઈ કરતું, વડી ચેન મિલીને આવીનેં.
અહ ઈ એ હાચી વાત.
તેમ.
હમ્મ-હમ્મ. કોવા તોનેડો સેવા કરશી ઈ તો.
હોવ. અક્ષું શું કરે હે?
અક્ષુંન લઈન જહી
લઈન જઈ એમ હારે?
હજી તાત બેઠીથી બોબીલ ભર્યું અન કઢી. હવે ઘરાકનું સે કેટલામ વેટ બેેઠ શીઉ હતા હજુ કરવાના સી. એજુ વધાવે બેઠી છું તરત કોન બોબીલ ભરી તરત બેઠીન તા ફોને આયો.
હો.
હો, તો આઈન તું અછી
હા શાક સમારેલું, લોટ ગોંદી રોટલી કરીન, વઘારશું પહીં. ચા ચમારી હોજ અગિયાર વાજે કે મારે ભઈ જોડે જાવ. ચ્યોરું હોય, અત્યારે
ઈ ફોન કરેલો હતો ભઈને.
અહં કર્યો તો એમને હમાસાલી કર્યો, હું દવાખાને જઈ.
અહ નઈ. બીજું શાંતી?
હોવ હારું.
સાગરભાઈનો ફોન આયો તો.
એમ.
હા.
હમ્મ-હમ્મ. ઈંયારે કાલ મને હામો ફોન કયરો ગતું અવાજ જ ના આવે, મે તો કાપી નાખ્યો પસ
એ હળવે બોલ ખોલી્યો? ઓય. હવે આયા સોકરા હમણાં લ-લ-લ કરશે. હમણા જિનલ મુની કરશે ફોન.
એમ.
બે જણા જ વાત કરતા, અડધો કલાક તો થઈ જાયરો.
હ થઈ જાય
ના થઈ જ ત બાર દે ચોવી થઇ જ જાય ને ત હે? હા લગાવતી વાર થ પાસે હા જાતી રે
હા હ
હ સુખ બીજી શાંતે?
હ કંત
બોલો બીજું?
બસ સારું
છ મિટ લાગ દ પૈસા કોણ કરવ?
હાલ તો ઘર ન કો કાલી એક ડ્રેસ કટિંગ કરે છે મારો.
હા
આપડ પડી દું પ રસીવ કરું અહીયા ક તો ટાઈમ નહ હતો. તો શીખવા કવાય ના વરી હમસીીવી નાખ.
નવ સાલે અહીં પહેરવા લઈજો.
હવે રચાર્જશે પહેરવાનો જેમ થાય? હવ સાર અમે કોઈ ના ન પાડતું.
હ હ તો સલે ડ્રેસ પહેરવાના. સાગર ભૈયા પાાડે એટલી વાર કે જગા પે જ આવવશ્ય હે?
આ પાડીઈ તો
હા તો સલ બડી ખરાબ હો. ફૈ ને કઈને પહેરઅના
ના રે ભાઈ તોકી હ
એમ તો સલે
હમ આપડે જે એમનેમ ફરવું તો હોય પેલા એમ ફરવા.
હ ઓઢણી હોય સ ઘરે ઓઢણી નાતીં.
હ ના કોતો વાતો પાકો ભાઈ બીજા હોય તો ઓઠીને એમનેમ સાલે જ.
હો એ અ સા નુકસાન
અરે તો જોવો હજીને જઓ તો ખરા
નામી દાવાન છેડી દુંવાનું પહેરવાનું ઓડી
ડ્રેસ પડે કાપડ પર સીપવાનો ટાઈમ જ નહીં હતો.
તારા ઘરે આંગડે રડ્યા આવી તા?
હોય એટલે આપડું તો સિવાય જ ને અહિયાં નુ સિવાય એટલે કળા આપડું ના સિવાય.
નાસીવાય.
હમ હમ.
સાત.
હા બુણ્યમ.
હા બુનને તાર ચોખરો લય ના આય અરોજ પછી ને મારા પપ્પા થોડા મોડા આવન વાંધીને શું કર? તારો નાસ્તો કર પડ એટલે ચાલ
અ હા.
હ પહાડા પર પુણે ક્યાં આવી એક વાથી.
અરુથાત.
એમને એમને દાડે કશું કોમ ના થાય. કશું કોમ ના થાય એમને એમાં પાસું.
હમ એમાં પાસે એ ખટ આવે એમ
હા.
વળ બીજું પસા આવે વળી એમ ખા
હા હ તાર દાડ શાખ ભ ખાવ આવ.
હા હવે તો ઘરે રોજ આવે ખાવા.
કેમ ટિફિન લઈનાને જતાને?
હા.
ઈ ટીપ લેવા આવતો પણ હવે ભાઈ નહી એટલે હવે કોણ આવે ટીપ લેવા.
કાકું નહી પડતું.
ના રે.
બજારમાં અમે આવતા જોય એટલે હમણાં હ.
હા તો ચાલે ફોન કરે કે તૈયાર રાખજો ખાવાનું.
તાપ ચોવો પડે બાપા.
હા હા તાપ જબર પડે હ બફારો મારે હવેતો. વર્ષે પણ વર્ષી ના જોણે એને હા. ચ પણ હમ તો ગણ કર નહી આયો ક જમી પલાળી છે, હરખી. એમાં એ દીતા પ એમ કે હા આપડે જેટલું જ
ના આપડે નહી આયો.
અમાર કુંવારવા મા રાતે સુંટા હતા.
એમ અમારે એમ તો એમ તો યાદ થ હતા એમ તો વાટમાં ગારો થયો હતો.
ટું માપે પડીથી પેલા દાડ ઈ જ છે ઉપર આવી ર તો કડે ને તડે. આપણા મરાાર જિનેસ બોના હશે.
એમ મારા આયો તો
મે કીધું ચેટલા આયા કેમ તો જોતી જ નહી કીધું કે શું કરે તાર તું.
હા કશું નહીં આવતું હોય આ ત આડકી તો બનશે.
ઓ મારે તો બધું બંધ શે આયા ઈ આયા ખુલતું જ નહી કશું.
હમ.
જ નહી પણ મિનિટો બતાવે એ પેલામ. બાર મિનિટ સાડા બાર મિનિટ એ બતાવે પણ આવતું કશું નહી.
કશું નહી.
જીરો નહી બતાવતું કે પૈસે નહી બતાવે. કશું નય બતાવે.
હ આ આટલું પૂરું કરો કે છેટલા ઘડી ચાલું રાખવાનું?
મેં હમણાં હર્ષને બતાવી દીધ હર્ષ કે હજુ તો તમારે તો હો ફોન બાકી છે. તાડે આવશે મારે તો હોય એટલે એમ થાય કે ત એમ જ કરે એવું એમ જ કરો.
હા.
ચલ અવે અવાજને બવાજ હવે ચલ પેશન્ટ જોડ વાતો કરે
ના તો બૂનને તડીકમાં પૂરું થઈ ગયું ત હ ફોન કર્યા
બુન નય ચાર નઈ ફન સારું બુન નય.
હમ..
બદલ કઈક કતાના નવરા ખરી.
હવ.
તારે. એ તો શૌકરો ઘરે ન હોય તો જ. એટલે અહીંયા ઘરે ના હોય ને છોકરા એટલે ડાયરેક્ટ વાતો કરી કરી ને સારું. આપડે બે ચાર વાતો કરે એટલી બધી.
હમ ના.
એટલે.
હ.
દબામ
નહી ઓમ થ હાથ થાય નહી તારથી.
તારે. કો બીજું સોન્તી?
હવ હારૂ.